હલો જય શ્રી કૃષ્ણ
જે શ્રી કૃષ્ણ કેમ છ.
કઈ નઈ બસ મજામાં આજકાલ તો મતલબ ઘરે જ છે વેકેશન છે તો તમે શું કરી રહ્યા છો હાલમાં
કઈ નઈિ બસ ઘરે જ છે, અમને તો
હા બરાબર ને આજકાલ મતલબ મા જે નવું ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. તો શું તમે તે ઉપયોગ કરી રહ્યા છો કે પછી ડિજિટલ પેમેન્ટ પછ તમને એટલી બધી બુક ખબર નથી.
હા અમારે તો અમે લોકો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ તો કરી રહ્યા છે, જેમાં તોિજટલ પેમેન્ટમાં તો કેટલા બધા મતલબ પ્રકાર છે કેટલી બધી રીતે આપણે કરી શકીએ જેમથી આપણે જોઈ શકીએ યુપીઆઈ ગુગલ પે ફોન પે પેટીએમ ને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ને ંગ કેટલા બધા મતલબ ક્યુઆર કોડથી આપણે એ બધુંથીતલબ સરળતાથી ડિજિટલ પેમેન્ટ ન કરી શકીએ ને અમે લોકો બી કરતા જ છે, તે બધું
હા અહી તો છે કારણ કે તમને ખબર છે કે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા પહેલા છેને, કે આપણે મતલબ આપણું જે આ યુપીઆઈ આઈડી હોય એ ખૂબ જ વધારે જરૂરી હોય, કારણ યુપીઆઈ આઈડી ઉપર જડણે બધું ટ્રાન્ઝેક્શન હોય અને તે તેનાથી બધું ટ્રાન્ઝેક્શન થતું હોય તો કરીને આપણે યુપીઆ આઈડી કોઈને શેર કરીએ તો તે લોકો આપણને પૈસા મોકલી શકે છે, અને યુપીઆઈડી પર પૈસા આવવાથી આપણા ડાયરેક્ટ બેંકમાં પૈસા આવી શકે છે. આવી શકે છે, જેથી કરીને ખુબ જ વારે એવું સારું પણ પડે છે, અને ડિજિટલ પેમેન્ટ થી મને ખુબ જ વધારે સારું પડ્યું કે કારણ કે જયારે પણ આપડણે મતલબ આપડી પાસે પૈસા કેશમાં રાખેલા હોય. તો તે ખોવાઈ જવાના પડી જવાના ફાટી જવાના એવા બધા ભય રહેતા હોય. પરંતુ ડિજટલ પેમેન્ટ હોવાના કારણે શું થયું છે, કે અ ખુબ જ વધારે એવું આપડે સારું પડ્યું છે, અને ક્યારે પણ પૈસા ફાટી જતા નથી. ઠી અને પડી જવાનો એ બધલો તો ભય હોટું, જ નથી કારણ કે તે આપણા ડાયરેક્ટ બેન્કમાં જ હોય છે. અને બેંકમાંથી ડાયરેક્ટ કટ ઠજાતો હોય. અને કેટલીક વાર અમને એ પણ સારું પડ્યું કે જયારે અમે મેળામાં એવું બધું જઈએ છીએ. અત્યારે મતલબ એટલા બધા કેશ લઈ જતા નથી, કારણ કે તમને ખબર છે કે મેળામાં ચોરી થવાનો ભાઈ ખુબ જ વધારે હોય. હ જેથી કરીને હંમેશા, એને ઓનલાઈન પેમેન્ટ જ વધારે ત્યારે રાખીએ છીએ અને કે પહેલા જયારે ઓનલાઈન પેમેન્ટ ના હતુ, તો ત્યારે એવું બનાવ બનતો હતો. કે છે ને, અમે જયારે મતલબ મે એમ જ કેશ લઇ જતાોટે ચોરી થઇ જતા અને બીજું શ કે કોઈ વાર નહી લઈ જતા તો કોઈ વસ્તુ ગમી જત તો તેને લેવા માટે અમારે મતલબ પૈસા નહી રહેતા હતા ભલે પૈસા મતલબ ઘરે હોય પરંતુ ત્યાં ન લઇ ગયેલા હોય. તો ખૂબ જ તકલીફ થતી હતી, પરંતુ ઓનલાઈન પેમેન્ટ એ ખૂબજ તકલીફ સારી થઈ છે, અને જેથી કરીને અમને ખૂબ જ વધારે એવું સારું પણ પડી રહ્યું છે. શું તમારી સાથે એવો કોઈ દિવસ બનાવ બનેલો ખરો
હા, અમારા સાથે બવું બય ન હતુ પણ કેટલી વખતે આપડે એમ ક મા કેટલી બધી જગ્યાએ ગયા હોય ને આપણા પણ ઓનલાઈન પેમેન્ટવાળું કયું હોય, ને ને આપણને જો કઈ વસ્તુ એમ કપડા એ કઈ ગમી ગય હોય ને એટલે આપણા પાસે પૈસા નઈ હોય, ત્યારે મતલબ તો થાય કે મતલબ ત્યારે આપણે એમ આપડે તે રાખી તો સારું પડે ને તેના કારણે પૈસા તો વધારે હોય, નહ ને તે આપણેે એમ ડિજિટલ પેમેન્ટ સારી વસ્તુ છે. કે આપડે ગૂગલ પે એ બધું આપણેે કેસ આપી શકીએ આ લોકોને
હા એજ તો કારણ કે ડિજિટલ પેમેન્ટ થી આપણે બહુ બધી વસ્તુ કરી શકીએ છીએ, જેમ કે હું તમને વાત કરું તો મતલબ જયારે મેં ફરવા ગયો હતો બહુ એકદમ ડુંગર વિસ્ત વિતાર માં રટનગઢ સાઈટ તો ટીઆરએ શું થયું હતુ, કે ટીઆરએ મતલબ અમે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ વધારે ઉપયોગ કરી રહ્યા હતા પરંતુ ઓનલાઈન પેમેન્ટમાં એ વસ્તુ પણ ખામી શકે તેમાં છેને. ઓનલાઈન પેમેન્ટમાં આપણે રિચાર્જ કરવું પડે છે, અને એકદમ નેટવર્ક સારું હોવુ જોઈએ. અને મતલબમાં જો આપડે સામે વાળો પક્ષ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતો હોય, ને તો ત્યારેથી આપણે સારી રીતના ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરી શકીએ મતલબમાં ટ્રાન્ઝેક્શન કરી શકીએ. પરંતુ જો સામે વાળો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતો ન હોય, તો આપણે તેમને છેને. ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન નહી, કરી શકીએ તેમમ કે જો મતલબ અમે ત્યારે રતનગઢ સાઈડ ફરવા ગયા હતા. ત્યારે શું હતુ, કે ત્યાંના લોકો એટલા બધા મતલબ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ નહી કરતા હતા, અને જેથી કરીને અમને ખુબ જ એવી તકલીફ થઈ. કારણ કે અમે ઓનલાઈન પેમેન્ટ જ લઇ ગયેલા હતા, અને ત્યાં જઈને જો હોય તો ત્યાંના લોકો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા જ નથી જો એ લોકો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા જ નથી, તો આપણે એમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી જ નહી, શકીએ તો ત્યારે અમને ખુબ જ એવી મૂંવણ થઈ અને અમારી પાસે પૈસા હોવા છતાં પણ અમે ત્યાંની વસ્તુ તો ખરીદી નહીંકતા, હતાટ કારણ કે અમારી પાસે ઓનલાઈન પેમેન્ટ હતું અને લોકો એસેપ્ટ જ નહી કરતા હતા ઓનલાન પેમેન્ટ તો મતલબમાં તારી એવી તકલીફ કઈ શકે છે જો આપડે કોઈ જગ્યાએ ફરવા જતા હોય અને જો પેશ ડુંગર સાઈડ ફરવા જતા હોય. તો ડુંગર વિસ્તારમાં રહે છે, તે લોકો એટલા બધા મતલબમાં અ ઉપર નથી આવ્યા અને એ લોકો એટલું બધું ઉપયોગ નથી, કરતા ઓનલાઈન પેમેન્ટ તો ત્યારે આપડે ઓનલાઈન પેમેન્ટ કામ નહી આવી શકે આપણને. એટલે જો એવી સાઈટે આપણે જવાનું હોય, તો ત્યારે તમે મતલબ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ના કરશો. અને. કેસ જ વધારે લઈ જશો કારણ કે એવી તકલીફ અમારી સાથે થઈ. શકે તો તમારી સાથે ના બની શકે શું તમારી સાથે પણ એવી તકલીફ થઈ ચુકી છે, કે પી હજુ સુધી એવા બનાવ બન્યો નથી તમારી સાથે
ના હજુ સુધી એવો કઈ બનાવ બન્યું નથી પણ એ એવી જગ્યા જો જવાનું થાય તો અમે લોકો ચોક્કસ લ કેશ ભી રાખીશ ને ઓનલાઈન બી રાખીશું પણ એમ જોવા જઈએ તો આપણે ઓનલાઈન વધારે કેશ તો રાખી, શએ. નથી કેમ કે એમાં આપડે દૂર કશે જઈએ, તો ચોરી થવાનું એ બધા ન વધારે એમ ડર એને આપણે જ એ પહાડ વિસ્તારની એક બધી જગ્યાએ જોઈએ તો એના માટે આપણને કેસ રાખવો જ પડે કેમ કે ત્યાં તો ઇન્ટરનેટ ન હોય તો ડિજિટલ પેમેન્ટથી આપણે કેટલી બધી મુશ્કેલી થાય ને આપડણે એમાં કઈ આપી બી નઈ શકીએ આ લોકોને, મતલબ પૈસા ને તેમાંજ આપડે એતલે બીજી જગ્યાએ. જઈએ તો એમાં જો આપણે ઇન્ટરનેટ નહીં આવે, તો આપણે એટલે. યુપીઆઈ એ બધું આપડે કરી શકતા નથી. એટલે તે બધી વસ્તુ ભી આપણે કેસ રાખ. જોઈએ, કેમ કે હંમેશા તો આપણે ઓનલાઈન પેમેન્ટ નહીં કરી શકીએ.
હા એટલે જ તો જે વસ્તુ ને મતલબ ફાયદો છે. એ વસ્તુનો થોડીક. અ ના ફાયદો પણ ગણાય, કારણ કે કેટલીક જગ્યાએ ન પણ કામ લાગી શકે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કારણે. કેટલીક વસ્તુઓ સરળ પણ થાય છે. તમને ખબર છે, કે પહેલા જે મતલબ શેર માર્કેટમાં બધી જે શેર ન બધું. ખરીદવામાં આવતા હતા એ મતલબમાં એક જગ્યા ભેગા થઈ ને એવું બધું શૅર ખરીદવામાં આવતા હતા. પરંતુ ઓનલાઈન પેમેન્ટના કારણે શું થયું, કે ડીમેટ ખાતું બનાવવામાં આવ્યું છે. બધા. ને ડીમેટ એકાઉન્ટ બનાવવાથી શું, કે તેમાં જ બધા શૅરના લેવેસ ને બધું કરવામાં આવે છે. અને ડિજિટલ પેમેન્ટ થી જ બધી ચુકવણી ને બધું કરવામાં આવે છે, તો જેથી કરીને. ખુબ જ વધારે એવું સારું પણ પડ્યું છે. અને. ડિજિટલ પેમેન્ટ એ બધી વસ્તુ ખુબ જ વધારે સારી પણ થઈ છે. અને જેથી કરીને શેરમાં પણ લે વેચ આપડે કરી શકીએ. ડિજિટલ પેમેન્ટ. મતલબ માં આપડે શેરની લે વેચ એવી રીતના કરી શકીએ, પહેલા આપડે. ડીમેટ અકાઉન્ટ બનાવવાનું પછી ડીમેટ અકાઉન્ટ બનાવી કાઢે પછી જેટલા પણ શેર આપડે લેવાનો હોય. બધા ડીમેટ અકાઉન્ટમાં આવી જાય છે, અને જ્યારે પણ વેચવાના હોય એટલે ડીમેટ અકાઉન્ટમાંથી આપણે કાઢી મૂકીએ અને પૈસા આપડા ડિમેટ અકાઉન્ટમાં જમા થઈ જાય છે. અને તે પૈસા પછી આપણેે બેંક માં પણ લઈ શકીએ છીએ. તો એવું કરીને આપણે ડિજિટલ પેમેન્ટ થી એ બધી વસ્તુ પણ કરી જે મતલબ ઇન્ટરનેશનલી પણ થઈ શકે, જેમ કે આપણે ઇન્ટરનેશનલ ઉપર પણ બધી વસ્તુઓ કરી શકીય છે, તો એ વસ્તુ મને ખુબ જ વધારે સારું લાગ્યું તો, શું તમે પણ શેર માર્કેટમાં એવું બધું ડિજિટલમેન્ટનો ઉપયોગ કરીને આ બધી વસ્તુઓ શેર નિવેસ ને એવું કરો છો, ટ્રેડિંગ કરો છો,
ના, તે બધી વસ્તુ તો અમે લોકો કરતા નથી. એમ તો પણ એ બધી વસ્તુ કરવું જોઈએ, કે સારું છે એમને આપણે ડિજિટલ પેમેન્ટ થી આપણો સમય પણ બચે, જેમ કે આપડે જોઈએ તો ડિજિટલ પેમેન્ટ થી બેંકમાં જવાની કે લાંબી લાઈનમાં ઉભી રહેવાની જરૂર નથી પડતી ને થોડાક કેનમાં પૈસા મોકલીને આપણે મેળવી બી શકીએ છે. પણ એવું બધું મતલબ કરવું જરૂર હોય, તો આપણે બેંકમાં એ બધી જગ્યાએ જવું નહી પડે. ને તેનાથી ઓનલાઈન વાળું પેમેન્ટથી આપણને સારું પડે અને વેપારીઓને કેટલા ફાયદા હોય. થાય છે, કે દુકાનદારોને ક્યુ આર કોડ દ્વારા સરળતાથી પૈસા પણ મળી શકે છે અને રોકડ રાખવાની જરૂર ઓછી પડે છે. ત્યારે આ લોકનો હિસાબ બી સારો રહે છે.
હા, એટલે જ તો કારણ કે તમને ખબર છે ને કે જયારે પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરે, તો તેમાં ટ્રાન્ઝેક્શન કરીએ તેની બધી હિસ્ટ્રી આવી જતી હોય છે. એટલે કેટલીક વાર તમને ખબર છે ને કે આપણે દુકાનમાં જઈએ અને દુકાનદાર ને કહીએ, કે આપડણે કેશ પૈસા આપ્યા હોય તો તે કોઈ વાર ડિનાય પણ કરી દે કે તમે અમને પૈસા આપ્યા નથી પરંતુ જો આપડણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીયું હોય તો ત્યારે એવું ના કહી શકી કારણ કે આપણા પાસે હિસ્ટ્રી હોય અને તેમને આપણે ટ્રાન્ઝેક્શન ની હિસ્ટ્રી બતાવી દઈએ કે ભાઈ અમે તો પૈસા આપેલા છે. અને તે હિસ્ટ્રી થી આપણે એ વસ્તુ પણ વધારે સારી રીતના જાણી શકીએ, કે આપણે આખા મહિનામાં કેટલા એક્સપેન્સ કર્યા હતા. આ મહિનામાં આપડે કેટલા રૂપિયા ગયા છે. આ મહિનામાં કેટલા રૂપિયા આવ્યા છે, એ બધું વસ્તુ આપણને ખબર પડતી હોય છે. તો જેથી કરીને આપણને એક આઈડિયા એ પણ આવી શકે, કે છે ને આપણે કેટલા પૈસા ઉપયોગ કરવો જોઈએ, કેટલા પૈસા આપડા એક્સપેન્સમાં જાતાશે, કેટલા પૈસા આપડા ખર્ચમાં જાતાશે, તો એ એનાથી આપણને સારી રીતના બધી વસ્તુઓ મેનેજ કરી શકાય અને મેનેજ કરવાથી આપણે મતલબમાં સારી રીતના પૈસા પણ ઉપયોગ કરી શકીએ. કારણ કે કેટલીકવાર આપડી સેલરી ઓછી હોય, તો આપડે મતલબ ખર્ચા વધારે હોય. તો તેને મેનેજ કરવામાં થોડીક આપણને ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરી શકીએ. અને તેમાં બધી જ વસ્તુ તો બતાાવી દે છે તો મતલબ શું તમે પણ એ બધી વસ્તુઓ જોવ છો કે કેટલા ખર્ચા થયા હશે મહિનામાં અને કેટલા આપડી આવક છે તો તેનાથી આપડણે કેટલું મેનેજ કરવું જોઈએ શું તમને પણ મેનેજ કરવામાં મદદ કરે છે ડિજિટલ પેમેન્ટ.
હા તો તો તમને ખુબ વધારે મે એટલે થાય છે કેમ કે અમા ત્યાં બ એ ધંધો કરે છે ને તેમાં આ લોકો ભી ડિજિટલ પેમેન્ટનો અમે લોકો યુઝ કરતા તા છે ને તેનાથી અમને ખબર પડે છે કે ધંધામાં કેટલું પ્રોફિટ થયું છે કેટલું લોસ થયુ છે ને કેટલાની વસ્તુ તુ આવી છે કેટલાની ગઈ છે તે બધી વસ્તુ એટલે સારી રીતે થઈ જાય ને જલ્દી મતલબ આપણને બધું ખબર પડી જાય ને દરદ આપણને એનું આપણને વધારે એનો હિસાબ રાખવો નહી પડે તે એમ સારું કેહેવાય છે એટલે વેપારીઓને ધંધા કરતા હોય તેને બિઝનેસ માટે વસ્તુ ઓનલાઈન પેમેન્ટ વાળી વસ્તુ સારૂ છે એમ.
હા બિઝનેસ કરતા હોય ઓનલાઈન પેમેન્ટ ખુબ જ વધારે સારું પણ ગણાય કારણ કે તમને ખબર છે કે જયારે પણ આપણે છૂટા પૈસા ને જો હોય તો ત્યારે તો મતલ ઓનલાઈન પેમેન્ટ ખુબ જ એવું કામ લાગે કારણ કે કેટલીક વાર લોકોને છોટા પૈસાની માથા માણ હોય તો ત્યારે આપણે મતલબમાં છુંટા પૈસા ના હોય તો બીજા પર માંગું જોવું પડેને એવ બધું કરવું પડે પરંતું જો ઓનલાઈન પમેન્ટ ઉપયોગ કરતા હોય તો ડાયરેક્ટ ઓનલાઈન કરી દેવાથી શું થાય કે આપડે ટ્રાન્ઝેક્શન થઈ જાય અને તેના બેંક અઉન્ટમાંથી જ ડાયરેક્ટ કટ થઈ જાય તો જેથી કરીને આપડે બીજા માંગવા ના જોવું પડે અને ઓનલાઈન પેમેન્ટ થી છૂટા પૈસાની મારામારી ના રહે.
હા તમારી વાત એકદમ સાચી છે ને જે એમાં તો આપણે ખોટી વ્યક્તિને પૈસા જો જવાની શક તા ઓછી હોય જો આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો તેમાં મતલબ એવું આપણે નંબર દારે એ બધા મતલબ નંબરથી આપણે આપી શકીએ નહી એટલે કે કેટલી વાર તો એવું બી થાય કે આપડે એક નંબર જો ગલત કરીએ એના કારણે બીજાના ખાતામાં પણ પૈસા ચાલી શકે તે વાત એનાથી મત એ વાત સારું બી નથી એટલે પણ તે બધી મતલબ જોઈને બરાબર કરવું જોઈએ.
હા એટલે જ તો મતલબ ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે. તો આપણે મતલબ બધાને આપણા દેશમાં બધા જ લોકોને સારી રીતના શીખવશું તો ખુબ જ સારું પણ પડશે આપડો દેશ ખુબ જ વધારે આગળ પણ વધી શકશે સારી રીતના આપણે બીજા દિવસે ઓનલાઈન પેમેન્ટ ઉપર વાતચીત કરી હોય તો ચાલો મળીએ આપડે પાછા.
હા સારૂ.